હા.
હમ.
હલો, હ. હલો, હ.
અ સર ચાલુ એે ઓ.
હમ, ચાલો હ.
હમ, આવે હ. થોડો થોડો આવેલો છે. થોડું થોડું ચાલુ હે, હમ બા કલાક થી આવે છે, કલાક થી.
હમ.
હમ, અહીયાં આવેે હ.
વધારે આવે, થોડું વધારે આવે, થોડું.
માટે. માપી આવે, થોડું થોડું.
નાવારો
હમ, શકારો. વાયરો નહીં, થોડો વાયરો છે. થોડો વાયરો છે.
હમ હમાડ તો તે હશે.
હમ
છે હમ માપ નો થોડોક થોડા
એ છે.
અ વરસાદ
દાણે ના તો
એમ વાયરોંધ.
હમ, વાયરો હતું. દિવસે તાપ હતું, બસ ફો ચડીયો વાયરો.
હમ હ સુ ખાવાનું છે બાઈ.
હ ખાવાનું તો અડદ ની દાળ બનાયી હતી. બાજરીને રોટલા બનાયા થા જલેબી લાઇતી એવું બધું હતું. હમ.
જોમાં ગરે જોમાં.
હમ. હમ જલેબી તો. જલેબી માટે તો લોટ પેલા હો જે આગલી રાતે મુકવું પડે આાથો લેવા.
હ.
પછી બીજ.
હમ હમ. કેવી રીત બનાવાની
એની રેસીપી જોવી પડે.
હમ.
હા.
શિરોજધ
શીરો બનાવવા માટે તો પેલા ગરમ પાણી મૂકવું પડે
પછી ગરમ પાણી સાઈડમાં મૂકી દેવાનું પછી એમાં થોડું ભાડકું લેવાનું ને ભાડકામાં ઘી નાખવાનું પછીને મિક્સ. કરવાનું. મિક્સ કરવાનું પછીને ચઢાવવાનું ગેસ ઉપર એ ચડી જગળ મિક્સ કરી દે પછી એમાં ગરમ પાણી નાખવાનું. ગરમ પાણી નાખી ને પછી મિક્સ કરી દેવાનું
હમ.
પછી એમાં ખાંડ નાખવાની ખાંડ નાખવાની ને પછી ખાંડ નાખી ને એઠો અલાઈ નાખવાનો મિક્સ કરી દેવાનું.
પછી એમાં કાજુ નહી. બદામ નહી નાખવાની દ્રાક્ષને
હા.
હમ પછી મિક્સ કરી નાખવાનું પછી તૈયાર થઇ જાય.
હ બરા મગફળી
હ હું હજી.
હમ.
હમ તમે.
મગફળી કેટલા દિવસે ઉગે?
મગફળી દસ દિવસે ઉગે. દસ બાર દિવસે.
એમ.
હમ હા
તો શું કરવા મગફળી શું કરવાનું
મગફળીમાં કઈ ની વળીશુંવું મગફળીમાં તો જો ખાતરી રી નાખવાનું હોય દવા રી હા હમનું વાવેતર થઈ જાય મગફળી પેલે લાવવાની તે મગફળી થાય પેલા તો એનું વાવેતર કરવું પડે વાવેતર કરવું પડે એટલે ઘરે લાઈ એ પછી ને દવામાં મિક્સ કરવાની મિક્સ કરીને પછી એને પેરવાની ટક્ટરથી ટેક્ટર વડે એ તો વળી ખાતરની બે પસી દસ બાર દિવસે ઉગે.
હમ
એને પસી પાવાની પસી ખાતર નાખવાની એન કરતા સાડા ત્રણ મહિને ત્રણ મહિને થયા તૈયાર.
ના
હમ
છ ચાલુ નહીં ચાલુ સ?
હોવ ચાલુ હે, થોડો થોડો ચાલુ હે.
હમ વીજળી?
વીજળી તો ના આજ નહી કાલે રાતે વરસાદ જતો હતો. અતાર વીજળીને એવું બધું.
હમ ગાજવીજ? ગાજવીજ? ગાજવું?
ના આજે નહીં કાલે હતું.
હમ વરસાદથી કે વરસાદથી શું ફાયદો થાય?
વરસાદથી જે બાકી વાવેતર બાકી હોય એ થઇ જાય.
હમ જે જે વાયેલું હોય એમ?
વાયેલા માટે સારું કે એને એમ બોરના પાણી ના પાવા પડે.
હમ
એના માટે તો સારું આ મીઠું પાણી કેવર એટલે વાંધો ના આવે.
હમ બરોબર વરસાદના વાવાઝોડાથી કોઈ નુકસાન?
ના કાઈ નુકસાન નથી.
હમ કેવો વાયરો આયો તો વધારે થોડો?
ના એ વાયરો તો હતો પણ એ માપે હતો પસી વાયરો રહી જયો પસી વરસાદ ચાલુ થયો. વરસાદે માપે હતો. હમણાં બે દિવસે વધાર હતો આગલા દિવસે.
વરસાદ થયો તેમાં કોઈ ને કોઈ નુકસાન?
ના કાઈ નહીં નુકસાન.
પોણી ભરાઈ જાય તો?
હમ પાણી ભરાઈ જાય એતો વાત તાનથી મગફળીને નુકસાન ના થાય પાણીથી પસી વર વધાર દિવસ ભરાયેલું રે તો થાય. ઉગી ના હોય તો પણ વધારે દિવસમાં. વધાર દિવસ પાણી ભરેલ હા તો થાય.
લાઈટ તો હશે ન?
અ લાઈટ હે ને દિવસે નતી હમણે સાંજે આઈ ગઈ.
બ પશી અતારે તો બસ
તે રેહતી
વરસાદની સીઝનમાં શું ખાય ટિકડીને ભજિયાને
હમ?
વરસાદ ની સીઝન માં ટીકડીને ભજીયા ને એવુ ખાવ
હ એવુ ખવાય ગોટા ખાવાય ભજિયા.
હમ.
ગરમ ગરમ.
ચેરીત ચવરીત બણે બધું.
હમ ભજીયા માટે ચણા નો લોટ લાવવો પડે બેસન આવે ને. એ લાવવાનું પછી કાચી ડુંગળી સમારવાની મરચા સમા. મારવાના પાણી વળી મિક્સ કરી દેવાનું. પછી અંદર ડુંગળી ને મરચા નાખી દેવાના. પછી એને હેઠું મિક્સ કર. દેવાનું બાકી પંદર મિનિટ પડ્યું રાખવાનું.
હમ.
પછી ગરમ તેલ મૂકી દેવા ગરમ તેલ આઈ જાય.
હમ.
એટલે પછી એની અંદર એ લોટ હોય ને એના થોડા થોડાનો. ના ના લોએ મૂકી દેવાના હોય. પછીને ઝારાવાળે. ફેવરી નાખવાના પછી ચડી જાય પછી કાઢી લેવાનું. હા.
હ માલપુઆ પણ.
માલપુઆ માલપુઆ માટે ઘવા નો લોટ અને ગોળ નૉ પાણી કરવું પડે ગોળ નું પાણી કરે ને. અી ઘવા ના લોટ મિક્સ કર. ઘર નાખવાનું અઢવાળી દેવાનું.
હ.
અઢવાળી દેવાનું પછી એને. સલ હરખો ઢીલો રાખવાનો. ઢીલો રાખી નેહી પછી એને હેને લોઢી લેવાની તવી આવે ને. તવી આવે ને એમાં પછી થોડું તેલ નાખવાનું પછી. એમાં ડાંગ. લંગે કરીનેેડીને પછી થોડુંક ફોળવાનું. પછી તેલ ધળમ ઓચકાવા. બસ થઈ જાય.
હા.
એના સાથે અડદ ની દાળ જોવે.
ઢોકળ બનાવવા હોય તો.
ઢોકળા ઢોકળા માટે તો આગલે દિવસ. તે ચોખ્ખા ને ચણાની દાળ પલાળવી પડે. એને છાસમાં પલાડવાની એને પછી આથો લાવવો પડે. હમ કગલા દેશ. આગલા દિવસે પલાળે ને, પછી બીજા દિવસે મિક્ચરમાં દળી નાખવાની.
હા.
મિકચર માં દળી ને પછી અને ફેણી નાખવાનું, ફેણી પછી અંદર લસણ, લીલા અચ્છા ના પછી એ પરીર નું આવે ઢોકળા બનાવવાનું એ એની અંદર બર મૂકી દેવાનુ હમ પછી દસ પંદર મિનિટ થાય એટલે પછી બની જાય
બાફી ને પસે વગાર નો
હા પછી વ પેલા બની જાય ને બફાઈ જાય ને પછી વગારવાનાને પાર હાડન કટકા કરી
હમ
હમ.
વીજળી થાય.
હવે થાય છે. રાત્રે વરસાદ આવશે.
વરસાદ ગાજ તો નહીં વીજળી થાય છે.
હમ. વાતાવરણ એવું છે ને, એટલે.
વાયરો બંધ થઇ ગયો. હમ, ગરમીમાંથી ઓ ગરમી હ ઓછી થઈ.
હમ ઠંડ જ થાય.
હા. ઠંડક થઈ જાય, વરસાદ માટે હજી. તો વરસાદ નહીં થાય.
હજી ન જતો, થોડો થાય તો પછી થાય.
વે વાવે તો થાય, એવો થશે તો શું વાવશે?
પછી તો વાયશું, કોઈ ચાર વાયસું, કોઈ અડદ વાયશું. કોઈ દાળ વાવીશું. એ બધું વાવીશું છે, થોડું થોડું.
હ. મગ મગને જેવી રીતનું વાવેતર હોય.
મગ્ન વડી બાસવડી આમાં પેલા તો ખેડવું પડેને, પછીને ટેક્ટર વડે પહેરવા પડે. મ બે મહિનામાં પછી વણવા આવે, એટલા ઘડી ના આવે.
હા.
હા હા, ફરીયો આવ્યો.
હમ.
હમ, સારી વાત નહીં ના, બસ આવે.
કેવાગલલે નિીઠ્યા પાછ
હા. બહારી સુકાઈ ચાલી. નો કલર કાળો થાય ફળ.
કરો, કરો.
કળીનો કલર કાળો થાય હા, કાળો લીલો હોય પછી અમારે સળો થાય, પછી એ ની લેવાની. એની અંદર મગ વહીને વરસાદ પડે તો, અમુક દાણા બગડી જાય ને, અમુક સારા રહે.
હ હ દરો પર શાંત ક થઈ જાય
ના કાળો કાળો એટલું બધું કાળો ના થાય પણ એ પછી શાકમાં કામ ના આવે. ઓ એનું વજન
કામ ના લાગે.
ના, શાકમાં કામ ના આવે. વજન ઓછું થઈ જાયને, ચીણો. એમ.
હા. કોઈ કમ ના લાગે
ના કામ ના લાગે